હમ
શું કરો તમે
કઈ નઈ આ બેસી નને ટીવી જોયા કરું તમે શું કરો
કઈ નહી હું પણ બેસેલી જ છું
હા અચ્છા બીજું ચા નાસતો થઈ ગયો
હા ક્યારનો તમારું
અમારે તો તો દૂધ જ નથી મળતું છે તો ચા કઈ કેવી રીતે બનાવવું
બરાબર અમાર તો શું બે ત્રણ લીટર દૂધ હતું તો નાખેલો હતો ફ્રીજ માં
હમ એજ અમરદા તો દૂધ જ નથી મળતું ક બધી દુકાને નથી મળતું. શોપિંગ થી લઈને અહિયાં સુધીની કોઈ પણ દુકાને નથી.
બરાબર ચાલો કઈ નઈ તો હવે મળશે. તમને ખબર એક એક છે. બડી દૂરસાએ પેલા આવતું તેવા છે ને અ એક ભાગ હતો જેમાં એ લોકો બધા છે ને ડાન્સ પાર્ટીમાં જવાના. હોય તમને ખબર ભાગ
ના એટલું કોઈ યાદ નથી મને તમે કવોને
હા તો એ ડાન્સ પાર્ટીમાં એટલે ડાન્સ પાર્ટી નૃત્ય કરવા છે ને ત્યાં એક થીમ હોય કે વેસ્ટર્ન વાળું કરવાનું ઇન્ડિયન અને બોલવુડ વાળું ના ચાલે તો તેમાં એ લોકો વેસ્ટર્ન ડાન્સ કરતા ને આવડતા લોકોને તો ની આવડે તો એ લોકોને એમ લોકો જ ને ત્યાં જતા ને તો એ લોકો બધા મજાક ઉડાવતા હતા.
ઉ ઉ એવું છે પછી
પછી કઈ નને પછી એજ કે મજાક ઉડાયવુ પછી એ લોકોએ કીધું કે એવું નથી કે અમે અમે શું કેવાય કે અમાને ઇન્ડિયન વેસ્ટર્ન તો ઠીક છે પણ ઇન્ડિયન ડાન્સ વધારે સારો હોય છે તો એ લોકો બધું ભાંગડા પછી ગરબાને ઘુમન એ બધું કરે છે.
ઓહ અચ્છા.
હા
મજા આયવીશે ને એ એપિસોડમાં તો
હા તમને ખબર એનો કોઈ એપિસોડ એવું કયો તમને સારો લાગેલો હોય વધારે
હ બો બધા એપિસોડ હતા એમાં પણ છે શું છે. મને કોઈ કોઈ એપિસોડ જ યાદ છે અને કોઈ કોઈ નિ હા પણ એક એપિસોડ હતું, જેમાં છે ને એ લોકો પેલું અ કાકા પેલા જે તમે કીધો ને ડાન્સ પાર્ટી વાળા એપિસોડમાં તે લોકો શું કર્યો તું પેલા જે કાકા મુરલી હતા ને એમનો ફોટો નહી છપાયો હતો ને પેપર માં
હમ
અને એમનો ફોટો પણ હર ઘી રીતે લોકો એ નહી પાયડ્યું હતું. તો એ છે ને કાકા મુલી બધા થી એમ રૂઠીને છે ને ભગવાન ના મંદિરે જત તારે તો પછી પેલો જે નાનો છોકરો હોય ને તે ગોટાળા ફેમિલીને કે કે તમને અગર કાકા મુલને ખુશ કરવાનું છે. તમે નો ફોટો પેપર માં છપવા તો પેલો હેમંત ને તો તમને ખબર કેવો છે એમ તો પેલી ભેરવી હાતે લોકો પેહ પેલા અખબાર ના ઓફિસ માં જાય અને છે ને એમ કે કે અમારા કાકા મુરલી છે ને અ ભગવાન ના ઘરે ગેલા છે તો પછી પેલી ભહેરવી કે હા એસા બી કે આવું પણ કહી શકાય કે ભગવાન ના ઘેરે ગ્યા છે. પછી પેલી ભેરવીક કે બહોત અ બહુજ દૂર ભગવાન ના ઘેરે ગ્યા છે એમ કરીને કે પછી પેલે
હમ્મ
એ તો પછી સામે વાળા જે ઓફિસ વાળા હતા અ સમાચાર ઓફિસ વાડા તેઓને એમ લાગે કે એ ભગવાન ના ઘરે એટલે મરી ગ્યા છે. તો છે ને બીજા દિવસે હા એજ તો બીજા દિવસે તેમનો સ્વર્ગવાસ વાડો ફોટો પેપર માં છાપવામાં આવે અને પછી બધા એમને કે પેલો જે બધા એ લોકો કે કે કાકા મળે તમન ફો છપાયો છે તમે મરી ગ્યા છે એમ તેમ કરીને અને ઉપરથી છે ને એમના ગામ થી છે ને એમને કોઈ નો ફોન પણ નહી આવે તો એ કે આટલા બધા લોકો છે મારા બીકાનેરમાં એમ છે તેમ છે તો પણ કોઈનો ફો ફોન ની આયવો મને.
હમ્મ હમ્મ એટલે બધા એટલે કે બધા એ લોકોને પછી મસ્ત તું ઓ કરતા હશે કે તમારા તો તો તમારી તો આટલી બધી ઓળખાણ હતી તો પણ તમને કોઈ કોલ ના કર્યું.
હા એજ પછી એ બધા એમની ઉડાવે બોહજ અને પછી એ લોકો છે ને પેલો વર્ષા એર વોશ કો જાય તા કે કેવા માટે કે ઑફ મયરા નથી મૃત્યુ નથી પાયમાં છે ગલતી થી પીલાઈ કરી મે છે તો પછી ઇશતિહાર કાઢવામાં આવે. અને છે ને પછી એ લોકો ભાવા મકરસક્રાંતિ આવાની હોય તે ભાવના એમને પછી તમને મકરસક્રાંતિ એટલે તો ખબર છે ને કે પણ નહી ખબર તો પછ છી એ ક હા એતો અમને ખબર છે તો પછી પેલી ભાવના એમને પૂછે અ મકરસક્રાંતિ એટલે તો પછી એ લોકો કે અ કે આ કરીને અટકી જાય. પછી પેલી ભેરવી એ લોકોને એગ ટીન કરીને બતાવે પેલી અ લપેટ લપેટ કરે ને એ બધું તો એ લોકો કે કે હા વધારે કપડાં સુખવામાં આવે પછી તેને કાઢી એ તેને મકરસક્રાંતિ
હમ્મ બરાબર બીજો ભાગ ભી બીજો ભાગ બી એક હતો ને જાહેર છે જે લોકો પહેલા પહેલા આવેલા હતા. તો એ લોકો આમ ધરતી પોતરેલા હતા ત્યારે એ લોકોને બધું અજીબ જ લાગતું હતું અને પછી એ રોગો બ એન્ટી એમ ચાલી ચાલીને બધાને જોતા કે લોકો કેટલા એન્ટિક છે. પછી શું કરતા કે એ લોકો એમ બધા ના પહેરવસ જોઈ લેતા પછી એ લોકો અખબારમાં જોતા કે એક જેવું જ બધા પહેરે એટલે તો એ લોકો એક જેવા જ કપડાં બધા પહેરતા એટલે કે એક જ કલર ના બધા કપડા પહેરતા.
હા એજ ને
પછી પછી શું થાય કે એ લોકો એમ શોધતા શોધતા જોઈ કે અહીંયા ઘર છે કોલોની માં. સનસાાઈન કોલેજ એવું કઈ નામ હોય તો ત્યાં ઘર છે. તો એ લોકો ત્યાં જાય છે અને પૂછે છે પેલા બિલ્ડર ને જે દ જે દલાલ હોય છે તેને તો એમ કે છે હા ઘર ખાલી તે લોકોને આપવામાં આવે ત્યારે એ લોકો જાય તો એ લોકોને શોખ થાય બધા કે આ લોકો કોણ છે કેમ કે લોકો બો અજીબ હરકત કરતા હોય ને ખાસ કરીને પેલો હેમંત હા તો એમાં પેલો ખાનો છે. કોણ પ્રિતેશ કે મિતેશ કોઈ છે. હા એ જ તો એ એમ શક કરે કે આ લોકો કોણ છે બધા એને બહુ જવા ઈચ્છા થાય પછી એને થોડીક થોડા દિવસ શબ થાય કે આ લોકો કદાચ સ્ટ્રેલિયામાં જશે. કારણ કે એ લોકોને કઈ પણ ખબર હા કે જમવાનું કઈ રીતે બનાવે ને કેમ કે હવે એ લોકો તો એ રમ છે ને તે લોકોને કઈ રીતે ખબર કે જમવાનું આ બધું હોય છે એ લોકો તો સૂર્ય કિરણ ખાય છે ને.
હા
આ તો એક દિવસ શું થાય કે લોકો એમ કે કે તમે એટલે જરા જાણ પહેચાન થઈ ગયેલી હોય. કેમ કે હવે પહેલા જ્યારે ઘરે બોલાવતા જમવાનું રાખે ને તો એમ કેય કે હા આજ નું જમવાનું છે તો અમારે ત્યાં છે તમારું
હા તો પછી એ લોકો આ જાય એ લોકો ના ત્યાં તો એ લોકો શું જમવાનું તો બધું એ લોકો એ લો પણ મેમરી માંથી જોઈને એમ બનાવી લેય કે કેવી રીતે શું શું બનાવે ઠીક છે તો એ લોકો પુરિ આમ બહુ બધી એમ લઈ પછી એને ઉલટું કરીને એમ ગોળ ગોળ માટકી થી કટ કરીને પૂરી તરી લેઈ પછી શ્રીખંડ છે ને તે વેલામાં વેક્યુમ ક્લીનર આવે એમાં બનાવે લસ્સી અને પછી બધું ખાવાનું જમાડે તો બનાવે પણ એ લોકો એ શું હોય છે કે જમવાનું એક સાથે પેટમાં જાય એના કરતા અમે એ લોકો એ લોકોને કસ આપી આવી તો મે એક સાથે જ બધું તો લોકો છે ને અ સ્વાગતમાં લીંબુ પાણી તમે જોયું આપે ત્યારે
હા હા
લીંબુ અને પાણી આપે છે લીંબુ પાણી ના બદલે સ્ટાર્ટઅપમાં એ લોકો
અહ હ
પછી એક જેવાજ કપડાં પહેરે ને એ તો જો સંગીત બી રાખેલું હોય તો એ ગાય ને ગાય છે પછી જો જમવાનું બેસે ત્યારે બધું એક સાથ દાળ ભાત શાક પુરી મિક્સ કરી દેય એકમાં જ પેલું તપેલામાં પછી એમ કે ખારામીઠા તો પેલા લસ્સી પણ એમાં જ નાખી દે વાટકીમાં પછી એ લોકો એ જોઈને વધારે જ અચંબિત થઈ જાય કે આ લોકો માણસ જ છે ને આવી રીતે કોણ કે પછી ગુસ્સેમાં એ લોકોને બહુ બધું એમ ખરાબ ખરાબ બોલીને જતા રહે
હમ કોઈ પણ આવું કરશે જો આવું જોહે તો
હા એજ પછી એ લોકોને એમ કે આપડે કેટલું ગલત કર્યું છે તો પછી એ લોકો છે ને એમ અ એ લોકોની ભૂલ સુધારવા માટે એમ કેને દાને દાને પે લીખા હૈં ખાને વાલે કા નામ તો બધાના સમોસા પર છે ને એ લોકો સોસ થી કે ચટણીથી નામ લખીને આપેલું હોય અને એ સમોસા એકદમ સારી રીતે જ બનાવેલા હોય એ લોકોએ
હા અચ્છા એવું છે
હા આવે છે પેકેટમાં એમ સમોસા છે ને બધાનું નામ લખીને આપેલું હોય તેમ કે નહી એવા કે નહી યે વાલા આપકા હૈ તો એ લોકો એમ કે એ લોકો સારા છે અને બહુ ભૂલા છે એ લોકોને જુઠ્ઠું બોલતા જ આવડતું નથી એમ
હા અચ્છા એવું છે.
હા એજ કેમ કે એ લોકો એમ એ લોકોને જૂઠું બોલવાનું શું થઇલુ એ લોકો ને ખબર છે બધું સાચું સાચું જ કહે છે ને.
હા એટલે એ લોકો તો શું ખબર જૂઠું કોને કેવાય એને સાચું કોને કેવાય આપડે જ્યાં માણસો વાત વાતમાં દિવસે દિવસે કેટલું જૂઠું કેહેતા હોય તમે પણ કે તા હશો મેં પણ હું કેવ
હમ્મ એજ તો પછી બીજું શું કે એનિવર્સરી વાળું હોય ને લીઝા ને એનું એ ટાઈમે તો એ લોકો છે ને જમવાનું જે એ લોકોને ઓર્ડર કર્યો હોને તો એ લોકો કેન્સલ કરી દે કે એવું કઈ હોય. છેને
હા
કે પછી ખરાબ થઈ જાય છે
અ કેન્સલ કરી મૂકે
હા તો પછી એ લોકો બધું જમવાનું બધું બનાવે છે ઘરે હે ને
હા
હા અને એ લોકો ને ડ્રેસ ખરાબ થઈ જાય પેલા કોઈ દાળ વાળ ધોરી દીધી હોય ડ્રેસ માં એ લોકો એજ આઈથીગ ને જમાનું પાડી દે કે કેન્સલ નહી થાય પાડી દેતા હશે તો પછી એ લોકો બધું જમવાનું બધું બનાવે છે એ લોકોને ઇન્વાઈટ ના કરેલું હોય પણ જમવાનું જે બી હોય એ લોકો બધું બનાવીને લાવે છે ઘરેથી
એજ ભાઈ મજા આવે.
ખોટું લાગે કે યાર અમે આ લોકો સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો છતાં તે તે લોકો અમારા સાથે એમ સારી રીતે વ્યવહાર કરતા છે ને અમારા ફંક્શન માં એ લોકો જમવાનું બધુ એની તૈયારી કરી.
હા એજ ને
હમ્મ પછી એ લોકો કપડા પણ બધા એક જેવા જ પહેરીને આવેલા હોય પણ
હા ને એ તો છે બધા સેમ કલર ના કપડા એ લોકોને લીધે ચેડ ની કેેડું છે ને સેમ સેમ
હા અને પેલા પહેલા લોકો આવેલા ત્યા એ લોકો સાડીની બધા સાડી પહેરી લીધીલી હતી.
હા એજ ચાલો મેં શું કેવ હું તમને પછી ફોન કરું હ ને જરાક પાણી પીવા જવાનું છે કામ છે અચ્છા